આ કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે સ્કૂલમાં એક સ્લોગન સાંભળ્યું
કઈ સોવેન
પ્રીવન્શન ઇઝ બેટર દેન ક્યોર
હ આ તો બહુ ફેમસ અને યુઝફુલ સ્લોગન છે.
હા તને આનો મિનિંગ ખબર છે
હા એનાનો અર્થ છે કે બીમારી કે પ્રોબ્લેમ થાય પછી ઈલાજ કરવા કરતા પહેલાથી સવાધ સાવધાની રાખિએ છે.
હા હા બિલકુલ આ વાત હેલ્થમાં ઘણી ઇમ્પોર્ટન્ટ છે.
હમ સારું કવ છું તું જો આપણે પહેલાથી કેર રાખી રાખીએ તો ઘણી બીમારીથી બચી શકે
હા જેમ કે હેલ્ધી ફૂડ ખાવું
હમ અને રોજ એક્સરસાઇઝ કરવી
હા અને સ્વચ્છતા પણ જરૂરી છે.
હા સારું કહઉ છું તું કોવિડના સમયમાં પણ બધા એ પ્ર પ્રિવેન્શનનું મહત્વ સમજી રહ્યો છું
હા માસ્ક સેનટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ
હમ અને આ બધી પ્રિવેન્શનથી જે રીતો હતી.
હા તને લાગે છે કે લોકો હવે હેલ્થ પ્રત્યે વધુ જાગૃત થયા છે.
હા મને લાગે છે કેટલાક લોકો થયા છે પણ હજુ ઘણા લોકો તો કેરલેસ છે.
હા ઘણા લોકો હેલ્ અનહેલ્ધી ફૂડ વધુ ખાય છે.
હમ સાચું કઉ છું તું ફાસ્ટ ફૂડ ટેસ્ટી હોય છે પણ વધુ ખાવાની હેલ્ધી નથી હોય છે.
હા તને જંક ફૂડ ગમે છે..
હા મને જંક ફૂડ ગમે છે પણ હું લિમિટમાં ખઉં અને પસન્ટ કરું કે લિમિટમાં ખઉં છું.
હા એ સારી આદત છે.
હા પ્રિવેન્શન ફક્ત હેલ્થમાં જ નહી. યુઝફુ હો છે પ્રિભન્શન.
હા કઈ રીતે.
જે જેમ કે રોડ સેફ્ટીમાં.
હા હેલ્મેટ પહેરવું અને સીટબેલ્ટ બાંધવું બહુ જરૂરી છે.
હા આ એક્સિડેન્ટથી બચાવવા માટે અ પ્રિવેન્ટ કરે છે બચાવે છે.
હા બિલકુલ જો લોકો ટ્રાફિક રૂલ્સ ફોલો કરે તો ઘણા એક્સિડેન્ટ્સ ઓછા થઈ શકે.
હા સાચું કવ છું તું પણ ઘણા લોકો રૂલ્સ ઇગ્નોર કરે છે ને.
હા આ તો તમને સાચું કહ્યું પછી પ્રોબ્લેમ થાય પછી અફસોસ કરે.
હમ સાચું કવું છુ તું આ સ્લોગન સ્ટડીમાં પણ લગાવું પડે છે.
કઈ રીતે.
આ રીતે કે જો રોજ થોડું થોડું અ વાંચ્યા તો એક્ઝામ ટાઈમમાં ટેન્શન ઓછું થાય
વાહ સારી વાત કહી
લાસ્ટ મુમેન્ટની તૈયારી કરતા રેગ્યુલર સ્ટડી કરી
હા એ પણ પ્રિવેન્શન જ છે.
હા તને એક્ઝામ પહેલા સ્ટેસ અ સ્ટ્રેસ થાય છે.
બહુ
મને પણ બહુ થાય છે.
હા પણ જો ટાઈમટેબલ સાથે સ્ટડી કરીએ તો સ્ટ્રેસ ઓછો થઈ જાય
હા સાચું કઉ છું તો
હા ફાઈનાન્શિયલ લાઈફમાં પણ આ વાત ઇમ્પોર્ટન્ટ છે.
તો રીતે
જો આપણે પૈસા બચાવીએ તો ફ્યુચરમાં પ્રોબ્લેમ ઓછી થાય
હા સેવી એક સારી આદત હોય છે.
હા એમ એમરજન્સી માટે પૈસા બચાવવા પિરવે પ્રિવેન્શન જેવું જ છે.
હા એન્વાયરમેન્ટમાં પણ આ સોગન લગાવવું પડ્યું છે.
હા પોલ્યુશન પહેલાથી ઓછું કરવું સારી વાત છે.
હા પછી નેચરલને અ નેચરને બચાવવા ઈઝી બની જાય છે.
હા પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ પણ જરૂરી છે.
સારું કહું છું તું અને પાણી બચાવવું પણ જરૂરી હોય છે.
હા બિલકુલ આ તો સાચી વાત કીધી તમે તને લાગે છે કે સ્વચ્છતા થી બીમારી ઓછી થઈ શકે.
હા મને તો લાગે છે.
હા એટલે જ ક્લનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગો ગો ગોડલીનેસ પણ કહે છે.
હા આ તો વાત સારી છે તમારી
હ તમને રોજ એક્સરસાઇઝ કરવાની આદત છે.
હા મને થોડી ઘણી કરું છું અને તું કરે છે.
હું વોકિંગ કરું છું સવારે
વાહ આ તો બહુ સારી આદત છે તમારી
હા ડોક્ટર્સ પણ હેલ્ધી લાઈફ સ્ટાઈઇલ ફોલો કરવા કહે છે.
હા આતો વાત સાચી છે કારણ કે દવા કરતા પ્રિવેશન વધુ સારી છે.
હા હોસ્પિટલ જવાનું કોઈને ગમતું નથી.
હા વાત તો સારી છે તમારી હોસ્પિટલ જવાના પણ મને ગમે છે.
હા એટલે હેલ્ધી રહેેવું બેટર છે.
તને ક્યારે ફૂડ પોઈઝનિંગ થઇ હતી.
હા એક વાર બહારનું ફૂડ ખા ખાતી હતી.
પછી શું થાય તમે
પેટ દુખાતું હતું અને ફીવર પણ આવી ગયો હતો.
હા એટલે કે ફૂડ અ ખાવાનું જરૂરી જ છે ને
હા પછીથી હું બધું કેરફુલ થઈ ગયો
હમ સારી વાત છે ઘણી વાર લોકો નાની પ્રોબ્લેમ્સ ને ઈગ્નોર કરે છે.
હા પછી એ મોટી પ્રોબ્લેમ બની જાય છે.
એટલે રેગ્યુલર ચેકઅપ પણ જરૂરી હોય છે.
હા ખાસ કરીને મોટા લોકો માટે
હા તને લાગે છે કે મેન્ટલ હેલ્થમાં પણ પ્રિવેન્શન ઇમ્પોર્ટન્ટ છે.
હા સ્ટ્રેસ ઓછું રાખવો જોઈએ.
હા પોઝિટિવ થિંકિંગ પણ જરૂરી છે.
હા એ અને પૂતિ ઉલ્પણ.
હા મોબાઈલ વધુ વાપરતું સ્લીપ પણ અસર પડે છે.
સાચું કહો છો સોશિયલ મીડિયાનો લિમિટેડ ઉપયોગ કરવો જોઈએ.
હમ સારું કહું છું તું, નહી તો માઈન્ડ ડિસ્ટર્બ થઈ શકે.
હા તમને મેડિટેશન વિશે શું લાગે છે?
મને તો મરે છેન છે મન શાંત રાખવા માટે સારી હોય છે.
હા સ્ટ્રેસ ઓછો કરે છે.
હા કે વહેસણ ન મતલબ ફક્ત બીમારીથી બચાવું નથી.
હા. પણ ફ્યુચરને પ્રોબ્લેમ્સને પહેલાથી રોકવું પણ છે.
તો તો
હ સ્કૂલમાં પણ આ ટોપિક પર સ્પીચ થાય છે ઘણી વાર.
હા કારણ કે આ પ્રેક્ટિકલ લાઈફમાં યુઝફુલ હોય છેને.
હા સાચી વાત કહી, તને આ સ્લોગન નો સૌથી મોટો ફાયદો શું લાગે છે?
મને તો કે આ આપણે રિસ્પોન્સિબલ બનવાનું છે.
હા સાચી વાત કહી, જો દરેક વ્યક્તિ પ્રિવેન્શન ફોલો કરે, તો સોસાયટી હેલ્ધી બની શકે.
હા સ સારી છે તમારી અને હોસ્પિટલ પર પ્રેશર પણ ઓછું થાય.
હા સાચી વાત કહી તમને, કોવિડ ટાઈમમાં પણ ડોક્ટર્સ પ્રિવેન્શન પર વધુ ફોકસ કરતા હતા.
હા કારણ કે ડિઝઝ ફેલાય નહી એ જરૂદી હતું.
હા એ તો તમને ચોક્કસ વાત કહી. તમને લાગે છે કે બાળકોને નાની ઉંમરથી આ વાત શીખવાડવું જોઈએ?
એ ચોક્કસ લાગી છે.
હા જેમ કે હાથ ધોવા ક્લીન રહેવું અને હેલ્ધી ખાવું.
હા સારી આદત નાની ઉમર ક જે પહેલા પડે છે.
હા આ આ વાત ના નાના છોકરા એ તેમની, નાનપણમાં જ બાળપણમાં જીખ શીખી દે. તો તેમના માટે આગળ જઈને સારું થશે ફ્યુચરમાં.
હા, તો આપ તો સારું કવ છું તું ફ્યુચરમાં ઘરભી હોય છે પ્રવેશન ટરે, તો આ સ્લોગનનું ઇમ્પોર્ટન્સ ઘણું છે ને.
હા બોઉ જ ઘણું છે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરનો સિમ્પલ અર્થ શું કહીશ?
આવે એના પહેલા, સાવધાની રાખવું વધુ સારી છે.
હા આ તો બો સરસ વાત કરી તમને.
હ, આજેની વાત મને ઘમણું શીખવા મલયુ.
હા મને પણ, ચાલો પછી આપડે મળીને વાત કરીએ.
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.